હલો ટોપિક આવે છે
હલો.
હલો.
અવાજ આવે છે.
હા તમને આવે છે.
ના નથી આવતો.
તો કાના પડડા સાફ કરાય લો
ઓકેકે
તમારો શોખ શું છે ટોપિક
હો શોખ ફોરવાનો શોખ એક બાજુ પ્રાણીઓને પાળવાનો શોખ હવે છે એવાજ કે નથી આવતો
હા હવે આવ્યો દૂર દૂર થી બોલતા હોય ને એવું લાગે તમને
હ આવ્યો ને નજીક થી હવે
હા વયો
શોખ એટલે જ કે ફોરવાનો શોખ બીજો પ્રાણીઓને પાડવાનો શોખ કૂતરા હોય ઘોડા હોય અલગ અલગ આવા પ્રાણી કાચબા છે પછી થોડું ઘણું ગાડીઓનું કલેક્શન
તો હું તો ગાડીઓ નહીિ ગમતી હોય તો કોઈ એવું કેતું તું બીજા કોલમાં
એટલે એમ નથી ગમતી એમ વાત નથી સિલેક્ટ નથી કરી રહ્યું ક હું તમને ઓળખતો નથી એટલે ખબર નથી વાત પેલા થયું હોય તો અને પછી એક એક મકાન હોય મોટ જબરસ્ એટલે અત્યારે જે એ એ પ્રમાણે બસો ખન મકાન હોય અને પછી તે મોટું જબર ફળ્યું હોય વાડી હોય ને એ પ્રમાણે એમાં એ વાડીમાં જ મકાન બનાવી નાખી રીતે સ્વિમિંગ પુલ જે પોતાનીતે ગ્ડનૈાર પોતાની જાતે મહેનત ત તૈયાર કરેલું હોય એવું ગાર્ડન
હમ
એક બે કૂતરા હોય ચાર પાંચ ઘોડા હોય બે ત્રણ ગાડીઓ હોય ઇનફ તમને
મને તો કેવું હોય કહ મને એક તો ખબર નહિ હ મારા તો બરા બહ શોખ છે હ તેમમ ગીટાર શીખવું છે એટલે શીખવું તો છે શીખીશ તો ખરી જ મેં ડ્રોઈંગ આવડે છે એટલે મારા બધા બહુ જ પૈસા ભેગા કરવા છે પહેલા તો ને બધે ટ્રીપ મારી ગઈ છેું મા આજે જે છે ને જેડવેર કરવા તે પી મે શાંતિથી જીવન જીવીશ મારું જેવું પપ્પા લોકોગ કે એવું પણ મારે પેલા મારે આવું કરવું છે પણ કોઈ આપું નહી પરમિશન કરવાનું પણ મને એવું નહ કે પપ્પા ના પૈસા પડવું છે હા માર તો નહીિ બહ લાંબુ વિચાર કેમ કે બ જવી મારી મારે તો બઉુ જીવું હોય એ ખાલી પચાસ વર્ષ અઠર ચાલીસ વર્ષ બસ મે શાળા માકા છે
તો ચાલો આપણે બસ મેક્સ જ કહેવાય અત્યારની જનરેશન પ્રમાણે મેક્સ જ છે
સારું તારી મા કા તેટલું બધું જીવીને શું કરવાનું ખોટી બધા ન સાાંભરવાનું.
એ ચાલીસ વર્ષ પ પો ને પછ એમ થાય ના હ દસક વર્ષ હોય ને તો વાંધ નહી હાથમાં.
ઓ.
અત્યારે આપણી પાસે સંપત્તિ ન હોય ને એટલે તમને એવું લાગે કે આપડે અત્યારે શું જીવીન જ થોડીક ત્યારે સંપત્તિ આવે
ફ્રેન્ડ સર્કલ રિલેટિવ એવું હોય ને એટલે પછી ત્યારે અલગ ફિલિંગ હોય એ સમયે
એ તો છે જ મને પણ એવું છે કે કઈક બિલાડી કે કૂતરું બે માંથી એક પડી બંને મગુ ગમે એટલે અથવા તો બંને એક એક લઈ લઈશ
પછી એકબીજા ભાગ છે કુતરોું બિલાડી વાય બિલાડી કુતરો વાય કુતરો
એવું કશું ના હોય એવું બધું ખા ટીવીમાં હોય રયલમાં તો બને એવું રહેતા જ હોય મળીને
બહ સારું.
હા પછી જુ તો શું કેવાય? હા તમે બસ આટલું જોડી મારે તો બહ શોખ નહી થ. મારે ખાલી એકવાર બધું એડવેન્ચર કરવા છે. બસ મે જે જે વિચાર્યું છે તે પછી એક વાર પહોંચ એક બેસેસાને ચા પી ગઈ છે બસ.
ઓવન ચક્ય ઉપ બરાબર છે ત્યાં બનાવવાની ને પીવા જ લઈને જવાનું.
ના. દું આવે ને થર્મોસ તે લઈને જઈશ પીસ ઉપર જઈમાં.
બરાબર છે કઈ ખુદ કમાર નઈ જતી વિચાર
ના એવા વિચાર નહી કરી રહ્યો છો.
તો મોટો વિચાર કરી દો એક વિચાર કરી લેવાય ને ક ક
પણ એવું થાવું જોઈએ.
થશે એની નોકરી લઈ જા પવન ચક્કીમાં રિપેરંગ થઈ જ. પવનચકીમાં રિપેરિંગનું કામ આવે ને મેન્ટેનન્સનું કામ એવ એક જોબ લઈ લ લો એમ તો પછી હા તો ટોપિક આપું.
ના.
તો પછી ટોપિક છે તમને કઈ ગેમ રમણી પસંદ છે. એ તમે કીધું ઓકે તો બોલો.
તમે ફ્રી ટાઈમમાં શું કરો છો.
ટાઈમપાસ.
હરગી તો બોલો આ કઈ એ નહી ચાલતું નોર્મલ વાતચીત
હા તોા ના સાચું વાતચીત તો જ નોર્મલ કરવાની છે ને એ તો વાત છે. હા જો ટાઈમપસ હતો તો ને નવલો ટાઈમ હો શું કહેવાય ટાઈઇમપાસ કરવા માટેનો સમય
તો ટાઈમપસ ના હું કરો?
ટાઈમપાસમાં તો ક સ્ક્રોલિંગ કરતા હોય કંઈક નવું શીખવા મળડે ટોટલ એમ આપને કાઈ યુટ્યુબના કોઈ એવાય કોઈ વિડીયો વોચ લેટરમાં રાખેલા હોય તો એ વિડીયો જોઓ. ત્યા પછી એવું લાગે બઉ કામમ તો થોડક ફેમિલી ભેગો બેસવા વાતો કરવા આવયો છે. મલ કે આજના દિવસમાં કંઈ બહુ વાતચીત નથી થઈ. તો જ્યાં એની પેકો ટાઈમ સ્પેન્ડ કરવાનો કા પાઈ ઘર ના જાડવાને એવ લાગે કેટલા મહિના થી ટાઈમ નથી આપ્યો. તેનો થોડું કઈક સેવા કરવાની ચાકરી કરવાની બસ ઇનફ તમને શું તમે??
મે ફ્રી ટાઈમમાં હોવ તો જો મોબાઈલ ના હોય. તમે બધું બહુજ કરો મોબાઈલ હોય ને તમે ફોનમાં મુવી જોઈ લો કા તો સિરીઝ જોઈ લો મોબાઈલ ના હોય. આખા ઘર માં કટાટો માર મબાઈલ હ તો એ મેં એવું છે. મને જમ્યા પછી બને ટાઈમ પશું ખાઉ ને એટલે મેં મારા બાજુમાં આટી છેમ. એને ઘર આંટા મારી આવું બધાને થોડા થોડા હેરાન કર લઉ. બસ હેને તો મારા ડોળદ બધા કરવાના થોડા થોડા તો મારો એમ પેટમાં કેવું ચેન કરે. પછી બરનું વાતાવરણ જડો. પછી એકલી એકલી બે વતુ પછી વિચારું દસ પંદર મિનિટ વિચારી દઉં. અઠવા ઢાબા પર જતી રહ તો અહીંયા પણ મને બહુ મજા આવે. આજુ-બાજુ એકલા જારવા ને એટલે પછી ડ્રોઈંગ કરવું. પછી એકલે એકલી ગીત ગાયા કરું મજા ના આવે તો કશું આનંદ આવે તો તેવું જ કરું. હોસ્ટેલમાં એવું જ કરતી હતી હે.
મોબાઈલમાં ચાર્જિંગ ન હોય ત્યારે આવું કરો એમ.
હ. પછી આવું કડે ચાર્જિંગ હોયને તો એ આપડે કંટાળી જતા હોય કેટલું ફોન પકડવાનું એટલે પછ મૂકી દઉં પછી એવું કરું.
બળાબર છે. ઘણી બધી એક્ટિવિટી છે.
પેલા તો મને એવું થતું તું પેલા તો હવે એવું નઈ થતું પણ પેલા મન છે ને બોજ એટલો હાઈ લેવલ નો ગુસ્સો તો એમ કેવાય ને એટલી મેં બઉ આકરી હતી પેલા. પણ હવે થોડી સુધરી ગઈ છે. બો ગુસ્સો કરતી તી પછી વર જરાડું હોય તો ખ હવે એવું નહી થતું. એલે પેલા તો મને એવા જ જયા હતા. ઇલેવન્થ પેલા તો એવા મેં કેવી રીતે ઘરમાંથી ભાકતી જવું બસ ભાગવું તું મારા ઘર માંથી રહેવું હતું ઘરમાં. પણ પછી બઉ બધા વિચાર આવે કેવું ના થાય એવું બધું. હ
છે. પોસિબલ પ્રેક્ટિકલ લોજિકલ વાત હોય ને ઈ વિચારી શકાય, ઇનલોજીકલ વાત તો વિચારવી તે અશક્ય છે.
એ જ ને.
તો પછી આદનો ટોપિક આપો કંઈક.
મે આપું.
હા તો તમે જ આપો ને, હું આપી દઉં તો એક.
ના, જો તમને તમને સંગીત ગમે છે અને કયા પ્રકારનું?
ના મને સંગીત ગમતું નથી.
હે! નઈ ગમતો તમાને.
એ એટલે સંગીત એટલે મને આમ ગાવવું નથી ગમતું, એમ વાત છે.
પણ ગાવાનું કોણ બોલ સંગીત મ્યુઝિક ગમે છે એવું ગાવાનું એવું હોય ને.
અ ના એટલે મ્યુઝિક ગમે પણ એવું મને કેવો કયા મૂડ છે એ પ્રમાણે હોય. અત્યારે ધારો કે આં વાદળછાયું વાતાવરણ ને એવું બધું હોય તો ત્યારે મજા આવે શુંર સ્મૂથ સો. હોય કે લવ સોંગ કેવાય એ પ્રમાણના ટાઈપ ના બધા તો એ બજા મજા આવે. પછી કંઈક આમ ટ્રાઈવિંગ પ્રાઈવિંગ થાતું હોય ટ્રાઈવિંગ કરતું હોય કે જોશ વરસ સ્ટોપ છે. સોંગ છે. ગેમ બેંગ ગેમ ચાલતી હોય રનિંગ કરતા હોય, તો પણ એવ મોટીવેશન વાળા હોયને એ સોંગ ગમે. પછી ડાયરો ની મજા આવે, ડાયરો સાંભળવા ન એવું બધું.
તો કયું તમને ગુજરાતી સોં ચાલે એક ગુજરાતી સોંગ કો, એક હિન્દી સોંગ કો, એક ઇંગ્લિશ સોંગ કો તમે જે ભાષામાં હાભળતા હોય એ સોંગ.
ગુજરાતીમાં ગુજરાતીમાં પણ પા ત્યાં ઓલાયકા ગાયેલું છે ને એ સારું છે.
કયું?
આ આદિત્ય ગઢવી ના મોસ્ટ ઓફ ઘણા બધા સોંગ સારા છે.
હમ
જેની વાદડી હેને રંગ મોરલા...
હમ
ઈ છે ગોતીલો ગોતિલો પછી અં ના નઈ જડે એને રા રાજ ગઢ વિનાયક બેસાાર અચ્યારેયો છે નણંદનો વીર ને અમુક અમુક ગાય છે ઈ વાલમ વાલમ વાલમ આવે કર છે ને ઈ
તો વાલમ નુ છે વાલ એ બી બહુ મસ્ત છે મને એ બહુ ગમે ગુજરાતી માં
પછી અલગ અલગ છે પછી ઓલું કીર્તિદાન ગઢવી અને હજી એક છે જીગરદાન ગઢવી એને ગાયલા છે મોગલમાં ને એક ગીત છે.
હમ
પછી ગુજરાતીમાં આપડે આને શું નામ છે? ઓસમાણ ઓસ બીરે કણા બધા માતાજીના ગીત ગાયલા છે, જોરદાર.
બરાબર
અને હિન્દીમાં તો હિન્દીમાં તો બધા ચાલે પણ અત્યારના લેટેસ્ટ ની જે બે હજાર દસ થી બે હજાર સત્તર વીસ સુધી ના હતા ને એકલાના જે સોંગ હતા બધા બહું સારા સોંગ હતા આ સીપી રૂના બધા મજા આવતી
બરાબર
ત્યા ના લ્બમ સોંગ હતા અને હની સિંગ ના હતા
હમ્મ મને હોય હો હનસિંગ ના બહુ ગમતા હતા
પછી ઇંગ્લિશમાં તો મને યાદ જ નથી ઇંગ્લિશમાં મને નામ જ યાદ રહે એવું નથી મને યાદ જ નથી ઇંગ્લિસ મે અહીંયા આવતા હોય શું
બરાબર
આમ આવે તો ગાઈ મજા આવે વાઈબ આવે એમ કેમ કે વડ વડ નુ યાદ એ ન હોય શું બોલે એમને મજા આવે ખાલી
હમ્મ.
પછી બીજા તો એકે લેન્ગવેજમાં નથી સાંભળતો એક સોંગ હતું સાઉથ સાઈડનું બહુ ફેમસ હતું
કયું?
એક છોકરી ગાતી હતી એકાદ બે વર્ષ પેલા નુ જૂનું
બરાબર
આપું પણ નામ નથી ખબર તો કે તમને કયા કયા પસંદ છે.
મને તો જો ગુજરાતીમાં મે કીધું તું રાજગઢવીનું તે એમનું આજે છે વાલ અમ છે વાલ પછી આદિત્ય ગરી ના તો બધા સોંગ ગમે જ છે. પછી છે છેલ્લા દિવસમાં પછી જે મોસ્ટ ઓફ જે હોય છે ને લોકલ હે છે હા. આ છેલ્લા દિવસમાં જયા આવે છે ને એક જાડા જાડા એનું મૂવી છે એક તમે કાલે કીધું તું મને કે એની ગર્લ સિંગર હોય સિંગર હોય છે ના છે. હવે હશે એ એ મોસ્ટ ઓફ એમના સોંગ વધારે ગમે મને પછી હિન્દી માં તો બધા જ ગમતા હોય પણ બોલીવુડ ના અમુક સોંગ જે કેવાય પાછા બનાવેલા હોય ને રીક્રિએટ કરેલા હોય ને તે ઓછા ગમે
બરાબર છે.
તમિલ મે હમરું એમાં છે એક હા અ નાડે એવું કઈક છે સોંગ મને યાદ નહી હમણાં પછી ખાસા બધા છે એમાં પછી ઈંગ્લિશમાં છે પરફેક્ટ એ સંહારું છે. છે દુઆલીપાના મને વધારે ગમે એમાં સૌથી બધા મને એજ ગમે. હમ્મ હમ્મ.
એનું ઇંગ્લિશ માં એકચુલ માઉન્ટ એન યુ એ પણ લખેલું છે ડાયમંડ સિટી એને એટલું ખોટું છે લીઝ જા ઉપરથી નામ જાય રુ દીજા જાય રૂ
દાય કાઈ નહી
ડાય ડાયમંડ યુવર્ડ સિટી
હું તને કહું છું હા એજ એજ
એ જથ છે
ચાલો તો પછી આપડે મૂકી આવે
ના ના ઓટો કટ થાવા દો શું વાંધો છે ઓટો કટ માટે કરતા એક બે ચાર પાંચ સેકન્ડ વધે
ની ગઈ